બસ મજામાં, મજામાં. હા આવે છે ને અવાજ.
આજે આપડે ખોરાક અને મન વિશે વિસ્તૃત વાત કરીશું.
ઓ, સરસ.
હમ. આજે એક બહુ રસપ્રદ વિષય પર વાત કરીએ ખોરાક અને મનનો સંબંધ. શું ખરેખર આપણે જે ખાઈએ છે. તે આપડા મૂડને અસર કરે છે.
ઓ હા ચોક્કસ અસર કરે છે. ઘણા લોકો ધ્યાન નથી આપતા પણ ખોરાક આપણા શરીર સાથે સા સાથે મન પર, મન પર પણ સીધી અસર કરે છે.
થોડું સ્પષ્ટ કરો ને, કેવી રીતે ખોરાક મૂડને બદલી શકે?
જેમ કે મીઠું ખોરાક ખાધા પછી ઘણા લો લોકોને ખુશી અનુભવાય છે. ચોકલેટ કે મીઠાઈ ખાઈએ ત્યારે મન હળવું લાગે છે. કારણ કે તે મગજમાં હેપી હોર્મોન્સ વધારવામાં મદદ કરે છે.
અને જંક ફૂડ વિશે શું કેવું છે તમારું?
હા. જંક ફૂડ તાત્કાલિક સ્વાદમાં સારું લાગે છે, પણ પછી આળસ, થાક અને ક્યારેક ચીડિયાપણું પણ વધે છે. લાંબા ગાળે તો મન પર નકારાત્મક અસર પડે છે.
તો શું? એનો અર્થ કે આપણે જંક ફૂડ સંપૂર્ણ બંધ કરી દઈએ.
હમ ના એવું તો જરૂરી નથી, સંતુલન જરૂરી છે. ક્યારેક ખાઈ શકાય પણ રોજિંદા જીવનમાં સાતમી વધારે લે
સાત્વિક, સાત્વિક. ખોરાક એ શું છ હોય?
હમ, સાત્વિક એટલે શુદ્ધ, હળવો અને સ્વચ્છ ખોરાક. જેમ કે ફળ, લીલા શાકભાજી, દાળ, દૂધ. બદામ આ ખોરાક મનને શાંત અને સ્થિર રાખે છે.
અને રાજસિક અને તમસિક ખોરાક એટલે સુ
રસીી ખરા મજા આપી છે પણ લથારી લેવાથી જે પણ બે આપે છે જેમ કે મસાલેદાર ખોરાક તમ શીખવા બેસી વધારે તેલ વાળો કે ભારે ખ મનને આળસું અને ઉદાસ બનાવે છે
આયુર્વેદ આયુર્વેદ માં આ વાતો બહુ સમજાવવામાં આવે છેને
હા આયુર્વેદ માં ખોરાકને શરીર અને મન બંને માટે દવા માનવામાં આવે છે
શું કોઈ ખાસ ખોરાક છે જે ધ્યાન કે એકાગ્રતા વધારવામાં મદદ કરે
હા બદામ અખરોટ તાજા ફળ અને લીલા સી આ મગજ ને શક્તિ આપે છે
અને ઊંઘ માટે
હા બહુ સરસ વાસ્તી તમે ગરમ દૂધ કેસર અને હળવું ખોરાક ઊંઘ સારી લાવવામાં મદદ કરી છે
ઘણા લોકો કે છે કે ખાલી પેટ હોય ત્યારે ગુસ્ તો વધારે આવે છે શું આ સાચું છે
હા બિલકુલ સાચ્ય છે ને જયારે શરીર ને ઉર્જા નથી મળતી ત્યારે ચીડિયાપણું વધે છે એટલે સમયસર તો ખાવું જ જરૂરી છે
તો દિવસમાં કેટલા વખત ખાવું જોઈએ
હમ સામાન્ય રીતે બે ત્રણ મુખ્ય ભોજન અને વચ્ચે હળવો નાસ્તો પણ વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે બદલાય છે
પાણી ન શું રોલ છે
હમ પાણી ખુબ જ મહત્વનું છે ઓછું પાણી પીવાથી થાક અને માથાનો દુખાવો થાય છે જે મૂળને અસર કરે છે
મીઠાઈ વિશે શું વિચારવું છે
હા જો મર્યાદામાં મીઠાઈ લેવાથી કોઈ નુકસાન નથી થતું પણ જો વધારે પડતી લેવાથીારી અને બંને પણ ખરા અસર પડે છે
હા તે મે એને ધ્યાનથી ખાવું જોઈએ ઝડપથી ખાાવતી પાચન બગડે છે અને મનને સંતોષ નથી મળતો હા ખોરાક ખાતા સમય મોબાઈલ જુવો કે ટીવી જુવો સારી આદત છે
ના. આથી ધ્યાન ખોરાક પણ નથી રહેતું માઈન્ડફુલ ઇટિંગ એટલે ધ્યાનપૂર્વક ખાવું ખુબ જ મહત્વનું છે.
શું ખોરાક અને ડિપ્રેશન વચ્ચે કોઈ સંબંધ છે?
હા. ખોહાખની ગુણવત્તા મનની સ્થિતિ, પર અસર કરે છે. પોષક ખોરાકથી મન હળવું રહે છે.
બાળકો માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
હા. બાળકોને તાજુ અને પોષક ખોરાક આપવો ખૂબ જ જરૂરી છે જંગ ફૂડ ઓછું આપવું જોઈએ.
હા અને બડીલો માટે?
હા, જો વડીલો માટે હળવો પાચન યોગ્ય અને પોષક ખોરાક જરૂરી છે.
અંતમાં, ના.
પહે- પહેલાં ભાગમાં ખોરાક અને મનનો આધારભૂત સંબંધ સમજાયો. હવે થોડું ઊંડાણમાં જોઈએ બરોબર. હા થોડું. થોડું ઉદાહરણ આપશો?
ચોક્--સ્સ હા કોને?
તેલવાળો ખોરાક લઈ હી તો કામ કરે છે પરંતુ હળવો અને પોષક ખોરાક લેવાથી વિચારવાની ક્ષર્મતા તેજ રહે છે.
ઘણા લોકો પરીક્ષા વખતે ખાસ ખોરાક લેવાનું કહે છે. શું તે સાચું છે?
હા બિલકુલ સાચું છે ને, પરીક્ષા કે ધ્યાનની જરૂર હોય ત્યારે બધા અખરોટ, દૂધ અને ફળ ખૂબજ ઉપયોગી છે તે મગજને તાકાત આપે છે.
શું ખોરાકથી સ્ટ્રેચ ઓછો થઈ શકે?
ખુબ્બજ. કેટલાંક લોકો સ્ટ્રેસ ઘટાડવા મદદ કરી છે જેમ કે ચોકલેટ, લીંબુ, લીલું શાકભાજી અને ફળ. આ ખોરાક મનને શાંત બનાવે છે.
અને સ્ટ્રેસ વધ વધારતો ખોરાક કયો છે?
વધારે કેફિન, વધુ ખાંડ અને પ્રોસ્ટેડ ફૂડ સ્ટ્રેસ અને ચિંતા વધારવામાં યોગદાન આપે છે.
કો ચા-કોફી વગર રહી શકતાં નથી તેનો શું પ્રભાવ છે, પડે?
હા જો મધ્યતામે ચા, કોફી ઠીક છે પણ વધુ લેવાથી ઊંઘ બગડે અને ચીડિયાપણું વધી શકે છે.
શું ખોરાક અને ઉર્જા સ્તર્વચ્ચે સંબંધ સીધો સંબંધ છે?
ખોરાક તે નિયંત કરે યોગ્ય ખોરા વસ્તા રહી છે.
સવારના નાસ્તાની મહત્વતા શું છે?
હા સાચી વાત કહી. જો સવારનો નાસ્તો ખુબ જ મહત્વપૂર્ણ છે. તે દિવસની શરૂઆત માટે જરૂરી ઊર્જા આપે છે, અને મગજને સક્રિય બનાવે છે.
જો કોઈ નાસ્તો ન કરે, તો શું થાય?
જો કોઈ નાસ્તો ના કરે, તો મગજ ધીમું જ થાય છે. ધ્યાન ઓછું રહે છે, અને ચીડિયાપણ વધી શકે છે.
હા. ડાયટ કરે છે, શું તે મન પર અસર કરે છે.
હા ખુબજ. ખુબ કડક ડાયટ મનને થકાવી દે છે. શરીર ને જરૂરી પોષણ ના મળે, તો મૂળ પણ ખરાબ થાય છે.
તો સારો ડાયટ શું હોય?
અ સંતુલિત ડાયટ જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ વિટામિન અને મિનરલ્સ બધું યોગ્ય પ્રમાણમાં હોય છે.
શું વાસ ફાસ મન પર અસર કરે છે?
હા. ઉપવાસ થી શરીર શુદ્ધ થાય છે, અને મન પણ શાંત રહે છે પરંતુ ટ યોગ્ય રીતે કરવો જરૂરી છે.
જો કોઈ રીતે ન કરવામાં આવે તો?
તો થાક ચીડિયાપણું અને ઉર્જાની કમી થઈ શકે છે.
ખોરાક અને આદતો વચ્ચે શું સંબંધ છે?
જેમની ખોરાકની આદતો સારી હોય છે, તેમનું જીવન શૈલી પણ સારી મને એ સંતુલિત હોય છે.
ખોરાક બનાવતી વખતે મનની સ્થિતિમાં શું પ્રભાવ પડે?
ખૂબ મહત્વપૂર્ણ છે પ્રેમથી બનાવેલો ખોરાક મનને ખુશ કરે છે ગુસ્સાથી બનાવેલો ખોરાક તેનો આનંદ આપતો નથી.
બરાબર તમે બહુ સારી વાત થઈ સારું તારે ચલો. આ વિષય આપણેે ફરી વાત કરીશું આજે તો બઉુ લાંબી જને સારી વિષય પર વાત કરી, બાય.
ચોક્કસ અભાર.